હા બોલોું છેજ
અ છે ને મારે તમારથી જે જરાક કામ હતું હા તો હું છે ને મુંબઈ આવતી છું બે ત્રણ દિવસ પછી તો મને છે ને મુંબઈમાં ફરવાલાયક કઈ કઈ જગ્યા છે હું ક્યાં જઈ શકું તો મે મને એના વિશે જરા કહી દું ને જેથી મેં બધું એમ સમજી જાવ ને મે ફરી શકું સારી રીતે અને હા એક હજી વાત કે ત્યાં મુંબઈમાં મરાઠી બોલવું જરૂરી છે અને મને મરાઠી નહી આવે એટલે
તો તું કેટલા દિવસ માટેવાની છે મુંબઈ ત્રણ દિવસ છે
હા
હું કેવું તને બે દિવસ હજુ રોકાઈ જાય એટલે ટોટલ પાંચ દિવસ રોકાઈ જાય હું તને ઘણી બધી જગ્યા બતાવીશ મુંબઈમાં
અચ્છા હા ઠીક છે તો હું પાંચ દિવસ રોકાઈ જવા
હા ઠીક છે તો તને મુંબઈ વિશે બધું જાણવ છે એમ કઈ કઈ જગ્યાઓ છે
હા
ક્યા ક્યાં ફરાય છે તેવું
હા હા
તો મુંબઈમાં છે ને ઉમર ના પેલા સાત આઈલેન્ડ ન સમૂહ છે સાત આઈલેન્ડ
હા
ઓકે આખું મુંબઈ ની વાત કરું તો આખું મુંબઈ સાત અલગ અલગ ટાપુઓથી બનેલું એક મુંબઈ શહેર છે
અચ્છા એટલે પાણીથી જ પાણી હ પાણી
પ્રોપર એવું ટોપિક પ્રોપર એવું ટાપું નહીિ બટ એમ એ કેહેવાય છે મુંબઈ જે શહેર છે લોકોને લાગે કે એની એક પ્રોપર એક જ જમીન પર કે શહેર છેખવું એમ પણ મુુંબઈ એક સાત ટાપુઓથી બનેલું એક શહેર છે. ઓકે સાત ટાપુ એ કયા-કયા છે. તે આપણે જોઈએ, કોલાબા, ફસ્ટ કોલાબા કોઝવે, માર્કેટ, જેમાં ઘણા ઘણા બધા કપડાંઓની રીલ આવે છે. તે તો આપણને ખબર છે ને તો કોલાબા હા કોલાબા કોઝવે સારું પાકો લઈ જઈશ, તો કોલાબા બીજું છે મ સ ગાં
અચ્છા. છોમસ્ગા
ઓકે. એના પછી છે માહીમ મહહીમ,
માહિમ,
માહીમજી બીજું છે, બીજું છે એને કોણ નહી જાણે ફરલ
હમ પરેલ છે રાજા લલબાગ રાજા હા હા.
ઓકે બીજું છે વરલી વરલી સી લિંક ખૂબ ફેમસ છે હાલમાં,
હમ.
ઓકે બીજું છે બોમ્બે આઈલેન્ડ,
બોમ્બે આઇલેન્ડ,
હા.
મેં પહેલી વાર નામ સંંભળ્યું.
હા મેં પણ પહેલી વાર સાંભળ્યું હતું મને પણ હાલત જાણવાવામાં, મળ્યું છે અને લાસ્ટ છે ઓલ્ડ વુમન્સ આઇલેન્ડ.
હ પણ મે પહેલી વાર સાંભળ્યું એટલે કેટલી બધી જગ્યા છે મુંબઈમાં.
હમ એટલે જે આ બધા ટાપુ છે. પા ટાપો પર સૌવા માં કોળી માછીમાર સમાજ રહેતો હતો કોળી જે આપણે મોલી એ લોકો કામ છે મા નો જેવ લુંગી પેરે છે જો તમે કો સમાં કે જોયિવસે માથા પર જે ટ અતરંગી ટોપી પહેરે છે એના અલગ અલગ કલર ના એટલે રંગબેરંગી કલરની ટી શર્ટ પહેરે છે એના પર ધોતી પહેરે છે એ ઉપર ટોપી પણ પહેરે છે તો એ કોડી લોકો એ લોકો ન જે પહેરવે છે તે કોળી લોકો કેહેવાય છે તો તે લોકોનો કબ જો હોતા ટાપુ પર પણ પછી પોર્ટુગીઝો ન ુગ આવું પંદરસો ચોત્રીસ માં પોર્ટુગીઝોએ આ વિસ્તાર પર કબજો કર્યો
અચ્છા એટલે પહેલા હા એટલે પહેલા કોળી સમાજ ન તોું ક જો પછી પોર્ટુગીઝો એ ટાપ ઉપર કબજો કરી લીધો હા
પછી પોર્ટુગીસો પછી બ્રિટિશો આવ્યા સોળસો એકસઠમાં ચાર્લ્સ જે છે ડીજો ચાર્સ બીજો ચાર્સ પ્રથમ અલગ અને ચાર્લ્સ બીજો હા તેના તેને લગ્નના દહેજમાં મુંબઈ મળ્યું હતું સમજો તમે દહેજમાં મુંબઈ શહેર મળી
કેટલું જાણે આપ્યું હશે એ કેટલું અમીર હશે કે તેણે આખું મુંબઈ આપી દીધું
હમ પછી બ્રિટ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની જે છે ને સોંપવામાં આવ્યું હતું મુુંબઈ
હા
ને તમારા નોલેજ માટે કહી દઉં કે બ્રિટિશ ઇસ્ટ ન્ડિયા કંપની ક્યારે સ્થપાઈ હતી તો ઈસન સોળસો માં સ્થપાઈ હતી
ઈસવી સન સોળસો
આજે ટપિક આજે આપડો ચાલતો છે મુંબઈ તેનાથી અલગઉ મારી આદત છે એ નાની નાની વસ્તુઓને કવાનું જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા સોળસો ઈ સમસ્ પ તે આમાં લખી નથી કે નથી મને કોઈ ીું છાત મને છે કે
કેમ
કારણ કે તે ટાઈમે મેં એવી રીતે યાદ રાખેલું કે જે મને લાઈફ ટાઈમ પશે
અચ્છા એટલે કે તે સમયે તમે પ્રેઝન્સ ઓફ માઈન્ડ ત્યાં જ ધ્યાન હતું કે એટલે તમને યાદ રહી ગયો
પંહી એવું બી કે ત્યાં તે ટાઈમે હોશિયાર હતો પણ તે ટાઈમે જે હોશયાર નહી હતું તેને પણ આ વસ્તુ એવી રીતે યાદ રહી ગઈ હતી કારણ કે જે ટાઈમે અમે સ્કૂલમાં અિકતા તે જે મેથડ હતી જે અમારા સર જે ટીચરોને શીખવાતા બહુ યુનિક હવે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એનામે બિસ્કીિટ બિસ્કીિટ સ્ટનું નામ આપેલું એને હા તો તમને ખાલી એક વાર યાદ પડે કે સોરસો તો બિસ્કિટ બસ સોળસો બીસ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સોળસો ઈવીસન માં સ્થપાઈ હતી બસ સોળસો બસ આ ચ એક વર્ટ થયું છે મને હજુ સુધી છે પછી બીજું એવી જ રીતે અ પ્લાસી ન યુદ્ધ ક્યારે થયું હતું જોર્જ સૌથી ફેમસ છે હ પ્લાસી ન યુદ્ધ તમે જો ફસ્ટ ટમ ના સત્તરસો સત્તાવન માં
અચ્છા અચ્છા સત્તરસો સત્તાવન
સત્તરસો સત્તાવનમાં પ્રાચીન હોયલ અને તેનાથી ચર સાત વર્ષ પછી બસર નય સતરસો ચોસઠ પેલા પ્લાસી થયેલું સત્તામના પછી બક્સર નો થયું સત્તરસો ચોસઠ માં બરાબર બંને સત્તરસો માં સત્તાવન માં પ્લાસી નું સત્રસો સત્તાવનમાં પ્લાું અને સત્રસો ચોસઠમાં બસર ન હતું બસર ન હતું બરાબર એ થયું પછી તમે જે અઢારસો નો જીકર કર્યો બરાબર અઢારસો ને સત્તાવન માં આપણું સ્વત સ્વતંત્ર સંગ્રામ ચાલુ થયેલો આપડી આ આઝાદી અંગ્રેજ તેની શરૂઆત કોને કરી હતી બિલ ક્રાંતિકારી આપડ આખો સ્વતંત્ર જે બી સંક્રાંત ન સૌથી પ્રથમ જેની મ પણ આમીર ખાને બનાવેલી છે તો તમને યાદ હોય આવે છે તમને નામ
કઈ
તમારા સ્વરને પથી જ છે
મારા સરની પરર
હા મંગલ પાાંડે
હ હા મંગલ પાંડે અને એનું એવું બી છે કે જયારે મારી જે બર્ડેજ છે ને એ ત્યારે મરી ગયો હતો મરણ ડે તેની એ છે
તો આપણું જે સ્વતંત્ર જે ચાલ તે પ્રથમ ક્રાંતિકારી એને ગણવામાં આવે છે કારણ કે સત્તરસો સત્તાવન અઢારસો સત્તાવન માં શરૂઆત થયેલી અંગ્રેજો સાથે લડવાની આપડી બરાબર કેના પહેલાં પણ થયેલી હતી પણ જે મેન શરૂઆત થલી અઢારસોથી થયેલી હતી તો તે ગાળામાં મંગલ પાંડે મહત્વલ તે મૂવી પણ બની છે મને વધારે ડિટેલ નથી ખબર પણ જેટલું મને ખબર છે એટલું હું તમને કીધું બાકીી તો મને પણ વાંચવો પડશે અને મૂવી જોવા પડશે મંગલ પાડે તો મને ખબર પડશે ઓકે તો એ તો એતો આપડી થઈ ગ હિસ્ટ્રીની વાત જે એમાં જ મેં કહી દીધી તમ નોલેજની હવે મુંબઈમાં આવ્યો ફરવા માટે તો આપણે ગેટવે ઓફ ઇન્ડિયા છે પેલું તો તમારી પાસે જે જે કેમ બન ક્યારે બન્યું હતું તે તમને ખબર છે ગેટવે ઓફ ઇન્ડિયા
ના ના
તે બન્યું હતું ઓગણીસો અગયારમાં જેર્જ પાંચમો બરાબર હવે ચાર સેકન્ડ તેવી રીતે જોર્જ પેલો બીજો ત્રીજો ને પાંચમો જોર્જ ની પાંચમી પેઢી ના આગમનની યાદમાં હા બનાવવામાં આવેલ
અચા
ને એ ઓગણીસો અગયાર બનવાનું ચાલુ થયેલું અને ઓગણીસો ચોવીસ માં તેનું બાંધકામ પૂર્ણ થયેલું બરાબર એટલે એં નવ અને નવ અને ચાર એટલે તેર વર્ષ એને લાગ્યા છે બનવામાં ગેટ વ ઓફ ઇન્ડિયા ને
અચ્છા અને હું શું કે મુંબઈમાં બધા મન્નત મન્નત ઉ કરતા છે તો આ મનત શું છે કઈ આપણેે મન્નત માંગી તે છે કે કઈ બીજું ફરવા જેવી વસ્તુ છે
મત કહું
મનત બંગલોો આ થી એવું કઈ છે મન્નત મન્નત
મનત તો મન્ન એક ઘર છે
ઘર છે એના માટે લોકો એના માટે લોકો આટલા પાગલ કેમ છે
આ જે સવાલ છે તેના પર એક આખો અલગથી કોલ થઈ શકે છે
હા હા કઈ નઈ સારું તમે છે ને મને બીજા કોલ પર એના વિશે સમજી દેજો હમણાં મને મુંબઈ દુંબઈ વિસે કયોતલે બીજી કઈ વસ્તુ
હવે મરીન ડ્રાઈવ મરીન ડ્રાઈવ ની વાત કરીએ મરીન ડ્રાઈવ કેટલું લાંબુ છે એન્ડ પોઈન્ટ તો એનો ગેટ ઓફ ઇન્ડિયા છે જે તમને મેં ગઈકાલે પણ કીધું કે જ્યા ગેટવે ઓફ ઇન્ડિયા છે ત્યાં મરીન ડ્રાાઈવ એન્ડ થાય છે બ બરાબર મહેનદરની જે પારી પણ એ જ્યાંથી સ્ટાર્ટ થાય તે કેટલું લાંબો એરીયો છે જે ટી ગીયું છે.
હા ના નથી ખબર
ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ છ કિલોમીટર લાંબો છે.
ઉમા અરે મતલબ આટલું લાંબુ
આટલો લાંબો જો તમને રેફરન્સ આપો કે કેટલો લાંબો કેહેવાય તો આપડા તમારું જે ઘર છે વલસાડમાં ત્યાંથી તિથલ સુધી લાંબ કેટલું લાંબુ તે લાઈનમાં ખાલી બેસવાનું હા તો ત્યા ઘણી બધી એટલે ઘણી બધી જગ્યા છે બેસવા માટે એટલે તમને જગ્યા કશે ને કશે મળી જાય બેસવા માટે
હા એ તો છે.
અને અને રાત્રે જે લાઈટો દેખાય છે બરાબર મરીન દ્રાય પર જે લાંબી એને કયા નામથી ઓળખો છે. ક્વિન્સ નેકલેસ
વાવ નામ પણ એટલું સારું
કેમ કેમ નેકલેસ કલેસ નેકલેસ કોઈ સ્ત્રીના ગળામાં તો તે કેવું કેવું કહે છે. માં દેખાય સામેથી આપણે જોઈ તો એક એક ના એક યુ યુ શેપમાં દેખાય બરાબર આપણને યુ શેપમાં દે એ નેકલેસ મનીન દ્રાય પર કેવું દેખ તે જોઈને ઉપરથી થી આપણે ડ્રોનથી જોઈએ. તો એને બી કેવું લાગી ગીયુ છે. મન લાાગે બને એવી આપણને એની પારી જો જોઈએ એટલે એને ક્વીિન્સ ઓફ નેકલેસ પણ કહેવાય છે.
અચ્છા અચ્છા એટલે એનું મતલબ એના પાછળ એવું છે હા
ને ઓબ્વિયસલી એ બહુ અનોખું છે દ્રશ્ય એ જે નેકલેસ નો આકાર છે તે ઓબ્વિયસલી ક્િન ક્વિન્સ ના નેકલેસ ને જ એટલે રેફરન્સ મળી શકે એટલે એને એું નામ છે
અચ્છા એટલે સારું મે સમજી ગઈ કે મને ક્યાં ક્યાં ફરવ છે અને તમે મન જ વિશે છે ને કેમ કે મને જાણવું જ છે મને વિ તમેમને પછી કેજો એ બધું પણ લોકો એવી રીતે એટલી હદે એમ ગાંડા છે ના કવાય કઈ તો હા ીલો તો ના પણ બધા બહુ જ કઈ છે એના વિશે એમના ઘરે એમ ઘર બંગલું જે પણ હશે એમ સાંભળેલું નથી આ બધું કઈ તો તમે મને પ્લીઝ એના વિશે કહેજો
સારું સારું પાકું કઈશ
હા ચાલો મૂકું હા હા હા બાય